જય શ્રી કૃષ્ણ કેમ છો? હું પણ મજામાં છું.
બરાબર, અમે પણ બઘ બધા જ મજામાં છે ઘણા દિવસ પછી તમારી સાથે વાત થાય છે, તો મને ઘણો આનંદ થાય છે.
એવા બહુ સરસ. બહુ ટાઈમમાં એમ પણ તમે મને ફોન કર્યો
હા એ વાત તો ખરી તો હું શું વિચારતી હતી અત્યારે જુઓ ને સોશિયલ મીડિયાનો જમાનો કેટલો
તમારો તમારો અવાજ અવાજ કાપ અપાય છે શું કહીધું તમે
આજે જોવઓ ને સોશિયલ મીડિયાનો જમાનો કેટલો આગળ વધી રહ્યો છે કેટલી તેજીથી સોશિયલ મીડિયા પર લોકો એક્ટિવ થઈ રહ્યા છે તો હું વિચારતી હતી શું આપણે આજે સોશિયલ મીડિયા આ ટોપિક પર વાતચીત કરી શકીએ થોડું ડિસ્કશન કરીએ
અરે હા એ ખૂબ જ સારો તમે ટોપિક લીધો છે ખૂબ જ સરસ વિષય છે આજકાલ સોશયલ મીડિયા પરથી લોકો ઘણું બધું શીખી રહ્યા છે લોકોને બહુ એનાથી ફાયદો થાય છે
હા જે જેટલા સોશિયલ મીડિયા ના ફાયદા છે એટલા જ એના નુકશા ન છે જેમ આપડે કહીએ ને કે સિક્કાની બે બાજુ હોય અગર કોઈ બ વસ્તુના ફાયદા હોય તો એના સાથે સાથે નુકસાન પણ આવે જ ખરા
એ તો સો ટકા સાચી વાત છે અને એમ પણ કોઈ પણ વસ્તુ આપણે જો જરૂરિયાત કરતાં વધારે એનો એ રીતે બિનજરૂરી ઉપયોગ કરીએ તો એના ફાયદા તો થતા જ નથી નુકસાન જ છે એટલે કોઈ પણ વસ્તુનો આપણે હંમેશાં સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ
સાચી વાત છે તમારી અને અત્યારના જમાનામાં સોશિયલ મીડ મીડિયા એટલો ઉપયોગી પણ નીમડે છે બધા લોકોને પછી એ નાના છોકરાઓના ભણતરની વાત હોય કે યુવાનો અત્યારે જેમ કે રીલ્સ બનાવીને સોશિયલ મીડિયા કમાણી પણ કરે છે એ પણ એક સારો સોર્સ છે અને દેશ દુનિયાની ખબરો પણ સોશિયલ મીડિયા ઉપર આવે છે તો ઘરે બેઠા બેઠા આપણે દરેક વસ્તુ સોશિયલ મીડિયા પરથી જાણી પણ શકીએ છે અને વૃદ્ધો માટે પણ સારું છે કે એમને જેમ કે ન્યૂઝ વાંચવી ઘણી ગમતી હોય છે તો એ પણ આજ કલ ન્યૂઝપેપરની જગ્યા સોશિયલ મીડિયા પરથી બધું જાણી લે છે
બિલકુલ સાચી વાત કરી તમે સોશિયલ મીડિયાના તો ઘણા બધા ફાયદાઓ છે અને આજકાલ તો સોશિયલ મીડિયાના માધ્યમથી અ કેટલા લોકો પોતાનું રોજગાર પૂરો પાડે છે આપણાં અહીંયા નાના નાના લોકલ વેન્ડરો પણ એમના ધંધાનું પ્રમોશન પ્રમોટ કરે છે સોશિયલ મીડિયા પર અને બ એમના ધંધામાં પણ ધીમે ધીમે ઘણી પ્રગતિ દેખાય છે અને આજની યુવા પેઢી પર પોતાનો પ્રતિભાવ સોશિયલ મીડિયા પર અ શો કરે છે અને ખૂબ જ આગળ વધે છે
હા એ વાત પણ તમારી સાચી છે એ તો છે કે સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોમ ફોમ છે જેનાથી તમે ઘરેલું કે કોઈ પણ તમે પોતાનું બિઝનેસ ચાલુ કર્યો હોય તો તમે પ્રમોશન માટે એને એક સારી રીતે લઈ શકો છો કેમકે આપણે ઘરે ઘરે જઈને આપણા કોઈ પણ બિઝનેસ હોય તો એને પ્રમોટ કરવું થોડું અશક્ય થઈ જાય અને એમાં સમય પણ વધારે જાય તો સોશિયલ મીડિયા એક એવો પ્લેટફોર્મ છે જેના માધ્યમથી તમે દૂર દૂરના લોકો સુધી પહોંચી શકો છો તમારો કોઈ નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો હોય અથવા તો કોઈ જેમ કે કોચિંગ ક્લાસીસ સ્ટાર્ટ કર્યું હોય કઈ પણ વસ્તુ હોય એને તમે સરળતાથી ઘણા બધા લોકો સુધી સારું માધ્યમ બની જાય છે
બિલકુલ સાચી વાત કરી તમે જેમ કે કીધું ને કે દૂર દૂર લોકો સુધી પહોંચાડી શકાય તેમજ આપણના સંબંધો પણ હવે કેટલા મતલબ એમાંથી ઘણા સારા થઈ ગયા છે જેમકે આ વોટ્સએપ આવી ગયું વિડીયો કોલિંગ આવી ગયું એમાંથી પણ કેટલું આપણને આપણા સગા સંબંધીઓ આપણા ભાઈ બહેનો જે દૂર દૂર રહેતા હોય તો એમની જોડે બી આપણે કેટલી સરળતાથી કનેક્ટ કરી શકીએ છે કે એવું લાગતું જ નથી કે એ લોકો આપણાથી દૂર છે
હા એ વાત પણ સાચી તમારી પણ હા જેમ કે મેં પહેલા જ વાત કરી કે એના ઘણા નુકસાન પણ છે તો નુકસાન જેમ કે હું તમને જણાવ તો અમુક લોકો સોશિયલ મીડિયાની પાછળ એટલા ગાંડા બની જાય છે કે એમને પોતાનું રોજિંદા જીવનનું કે એમના પરિવાર સાથે સમય વ્યતીત કરવાનું પણ ભાન નથી રહેતું જેમ કે આજકાલની યુવા પેઢી જોઈ લો સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે એટલું કરતા હોય છે ખબર નહી ક્યાં ક્યાં જઈને સેલ્ફી પાડવી રીલ્સ બનાવવી એના પર જેમ કે એડિક્ટેડ થઈ ગયા છે ડિપેન્ડ થઈ ગયા છે અને પોતાનું ઘર બાર પરિવાર એ પણ અમુક વાર ભૂલી જાય છે તો એ વસ્તુ સારી ના કહેવાય અગર એનો સારી રીતે ઉપયોગ કરવામાં આવે તો જ વસ્તુ સફળ નીવડે છે
બિલકુલ સાચી વાત છે તમારી પણ આજકાલની યુવાક પેઢીને કોણ સમજાવે છે પણ એમાંથી મોટા ભાગના લોકો તો સોશિયલ મીડિયાનો સારો એવો ઉપયોગ કરે જ છે એ એ સોશિ્યલ મીડિયાના પ્લેટફોર્મ એના માધ્યમથી એ એમનો અ જે પણ એમનામાં ટેલેન્ટ હોય છે એ લોકો સુધી પહોંચાડે છે અને ઇવન હવે તો એવા કેટલા બધા ક્લાસીસ એટલા કેટલા બધા ચેનલ પણ છે કે જે છોકરાઓ અ આગળને ભણતર માટે અફોર્ડ નહીં કરી શકતા હોય કે જે મોટી મોટી ફીશો નહીં આપી શકતા હોય તો એવા એવા છોકરાઓને એવા કેટલા બધા યુટ્યુબ પર ચેનલ છે કે જેના માધ્યમથી એ લોકો ઘરે બેસીને પોતાનું ભણતર પૂરું કરે છે નવી નવી સ્કલ્સ શીખે છે તો એ મને ખૂબ જ સારો લાગ્યો
હા એ વાત તો ઘણી સારી છે એટલે જ તો મેં કીધું ને કે સોશિયલ મીડિયાને જો સારા વે માં સારી રીતે ઉપયોગ કરવામાં આવે તો એ આપણા બધા ધાજ માટે ફાયદાકારક છે પછી એ નાના છોકરાઓ હોય યુવાનો વૃદ્ધ હોય કે કોઈ પણ હોય અગર એનો સારી રીતે સરખી રીતે અને જો સમય સમયસર સારી રીતે ઉપયોગ કરવામાં આવે તો એ સફળ નીવડે છે પછી એમ નહી કે આખો દિવસ પછી સોશિયલ મીડિયા પર રીલ સ્ક્રોલ કરતા જોતા રેવું વિડીયો જોતા રહેવું એનાથી તો પછી સમય ન વ્યર્થ થાય છે અને આજકાલ તો તમે ઘણા ઘરોમાં જોયું પણ હશે કે રાત્રે કે દિવસે લોકો પરવારીને બસ પોતાના ફોન પાછળ જ પડ્યા રહે છે સોશિયલ મીડિયા પાછળ જ પડ્યા રહે છે પોતાના પરિવારને પણ સમય નથી આપતા
બિલકુલ સાચી વાત કરી તમે એનાથી છે ને ધીરે ધીરે પરિવારો તૂટતા જાય છે કેમકે આ જે પરિવારમાં જે માણસની જગ્યા હોવી જોઈએ તે છે ને ફોન અને સોશિયલ મીડિયાએ લઈ લીધી છે માણસ પોતાના દિલની વાત પો પોતાના મનમાં શું ચાલે છે એ એના ઘરવાળાઓ સાથે વાત કરવાના બદલે આજકાલ એ સોશિયલ મીડિયા પર એનું બધું બધી જિંદગી આખી શેર કરી દે છે અને એવી ફેક અ કાલ્પનિક અ શું કહેવાય કાલ્પનિક જિંદગીમાં જીવતા હોય છે અને બાજુમાં કોણ બેઠા છે એના માતા પિતા છે ભાઈ બહેન છે એ લોકોને કશું ફરક ના પડે બસ એ લોકો પોતાની કાલ્પનિક જીવનમાં જ જીવતા હોય છે અને છોકરાઓ છોકરાઓને તો પણ કેટલી સોશિયલ મીડિયા કે મોબાઈલ્સની લત લાગી ગઈ છે એનાથી તમને ખબર છે હમણાં કેટલા બધા એવા કિસ્સા સાંભળવા મળ્યા છે કે ફોનના ગેમના લીધે છોકરાઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે
હા એ તો છે જ મેં કીધું ને કે જીવ ગુમાવા માટે તો મતલબ આવા ઘણા કિસ્સાઓ આપણે જોયા છે કે ઘણા જગ્યાએ જે યુવાનો હોય છે જે મોત શોખ માટે અને સોશિયલ મીડિયા પર આવી રીતે સેલ્ફી અપલોડ કરવા માટે ખબર નહી ક્યાં ક્યાં જાયને સેલ્ફી પાડે છે અને પોતાનો જીવ જો જોખમમાં મૂકે છે અ એ લોકો એ નથી વિચારતા કે એમની પાછળ એમનો પરિવાર એમની ચિંતા કરતું હોય છે એમને સોશિયલ મીડિયાની પાછળ આ રીતે ગાંડા ના થવો જોઈએ પરંતુ અગર એનો સારી રીતે ઉપયોગ કરે તો એમના માટે ફાયદાકારક છે જેમ કે એમના ભણતર રિલેટેડ પછી ભલે ને કોઈ પણ ફિલ્ડમાં ભણતા હોય શું થયું એના રિલેટેડ કોઈ ચેનલ્સ હોય એના સાથે જોડાવું જોઈએ જેનાથી એમને જ્ઞાન મળે કોઈ એવી વસ્તુ હોય જેમ કે ગવર્મેન્ટ એક્ઝામ્સ હોય છે તો એ એ બધી વસ્તુઓ પણ આજકાલ સોય સોશિયલ મીડિયા પર આવતી રહે છે એના સાથે કનેક્ટ થવું જોઈએ જેથી એમને એમના કરિયર માટે પ્રોત્સાહન મળે જ્ઞાન મળે અથવા તો આજકાલ તો મોટિવેશન વિડયોસ પણ સોશિયલ મીડિયા પર ઘણા આવે છે જે મોટિવેશનલ સ્પીકરો હોય છે એ લોકો સોશિયલ મીડિયા મારફતે બાળકોને મોટિવેશન્સ આપે છે કે એમને આગળ પોતાનો કરિયર પાર્થ કેવી રીતે તે તૈયાર કરવો એ બધું જ્ઞાન એમને સોશિયલ મીડિયા મારફતે ઘરે બેઠા બેઠા પૂરતું મળી રહે છે અને સમયનો બચાવ પણ થાય છે તો એ વસ્તુ એમણે સમજવું જોઈએ જોયે અને આ રીતે સારા વેમાં એમણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જોઈએ
બિલકુલ સાચી વાત છે તમારી અને સોશિયલ મીડિયાનો સમજદારીપૂર્વક ઉપયોગ કરશું તો આપણા માટે ઘણું ફાયદાકારક છે એમ પણ હમણાં સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલા ઘણા બધા ફ્રોડ્સ પણ થાય છે તો આપણે એ બધી તકેદારી રાખવી જોઈએ ખૂબ જ સમજદારીપૂર્વક આપણે એનો ઉપયોગ કરવો જોઈએ
હા સાચી વાત કહી એ ફ્રોડ થી બ જોઈએ આપણે સમજવું જોઈએ કે કઈ વસ્તુ સાચી છે કઈ વસ્તુ ખોટી છે સોશિયલ મીડિયા પર અમુક વખત અફવાઓ પણ એટલી ફેલાય છે કે લોકો અંધશ્રદ્ધામાં માને છે. તો એ બધી વસ્તુ આપણેે ધ્યાન રાખવી જોઈએ કે બધી આવતી ખબરો સોશિયલ મીડિયા પર એ સાચી નથી હોતી એ લોકોમાં ડર પેદા કરે છે જે વસ્તુ સારી નથી અને આજ વસ્તુ આપણે આપણા ઘરના બાળકોને. કે અડોશપડોશના લોકોને પણ શીખવવું જોઈએ સમાજમાં પણ આ વસ્તુની અવેરનેસ ફેલાવી જોઈએ કે સોશિયલ મીડિયાને કઈ રીતે વાપરવું જોઈએ કઈ રીતે એના નુકસાનથી બચવું જોઈએ અને અમુક આવી અંધશ્રદ્ધા કે ફ્રોડથી બચ. જોઈએ અને સારા વેમા એનો ઉપયોગ કરવો જોઈએ.
ખૂબ જ સારી વાત છે જો આપણે સોશિયલ મીડિયાનું સમજદારીપૂર્વક અને ધ્યાનથી એનો ઉપયોગ કરશું તો સોશિયલ મીડિયામાં આપણું ખૂબ જ સારું એવું કારકિર્દી છે આપણે એના માધ્યમથી ઘણું સારું અર્નિંગ કરી શકીએ છીએ કેટલી બધી સ્કીલ આપણે. શીખી શકીએ છીએ અને ઘણું બધું દેશ દુનિયાની બધી ખબરો આપણને સોશિયલ મીડિયાના માધ્યમથી ખબર પડી જાય છે. એટલે આપણે એનો ખૂબ જ સમજ. દારીપૂર્વક એનો ઉપયોગ કરવો જોઈએ.
આ ટોપિક પર વાત કરીને મને. પણ ઘણું જાણવા મળ્યું. અને મને. મને એ લાગે છે કે તમે. પણ આનાથી ઘણું બધું શીખ્યા. ચાલો ત્યારે ધન્યવાદ તમારો.
જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.